હલો કૃષ્ણભાઈ કેમ છો તમે?
હા બધા મજામાં તમે કેમ છો?
હા હું પણ બધા મજામાં છું અને અમારે ઘરે બેસી રહ્યોને તમારે ફોન કર્યો કે આજકાલ ના મોબાઈલ અને સોશિયલ મીડિયા ખૂબ પાવરફુલ બની ગયું છે કારણ કે મોબાઈલ જે આપણા માટે જે સાધાન આયુ છે તે આપણે ઘણા બધા પ્રકારનાં કાર્યો આપણે મોબાઈલથી કરી શકીએ છીએ અને સોશિયલ મીડિયા પર આપણે ઘણા બધા પ્રકારના યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે તેના પર ઘણા બધા પ્રકારના જે યુટ્યુબર્સ છે કે પછી આ ઘણા બધાકારના જે બધા ફોટો મુકશે રોજના બ્લોગ કે પછી ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવે છે. એથી ઘણા બધા લોકો પૈસા કમાય છે કારણ કે એ અને ખબર છે કે પૈસા કેવી રીતે કમાય. કારણ કે યુટ્યુબ પર આપણે સારા સબક્રાઈબ હોય કે પછી સારા વ્યુ જતા હોય તો પછી આપ સારા ડોલરમાં પૈસા મળે છે ઘણા બધા યુટ્યુબર વિશે મે સ્ટોરી પણ જોઈ બધી કહાણી જોઈ કે એ લોકો ક કેવા હતા અને હમણાં કેવા બની ગયા છે એટલે લોકો મહેનત છે એ લોકોની કારણ કે એ લોકો ની મહેનત એવી છે કે બે ત્રણ સુધી લાગી રહી છે અથવા પાંચ વર્ષ સુધી પણ લાગી રહેવું પડે છે કારણ કે એમાં પછી આપને મને જોવા મળે છે કારણ કે ઘણા બધાની યુટ્યુબરનીં સોરી સાંભળી ત્યારે મને ખબર પડી કે યુટ્યુબમાં પૈસા કેવી રીતે કમાઈ શકીએ છે. શું આપણે કોન્ટે ક્રીએટ કરવા શું ઘણા બધા લોકોને શું પસંદ છે કે શું આપડે બધું કરવું જોઈએ તો આપ ઘણા બધા લોકોને આપણે સારા ઉગલું કરશું અને શું આપણે કયા ફિલ્ડમાં સારા હવે પૈસા કમાશે. ક્યાં ફિલ્ડમાં સારા વિડીયો બહુ સારુ આપ વ્યુહ જશે વિચારવુ ખુબ જરૂર છે બાકી તમારે શું તમે મોબાઈલ અને સોશિયલ મીડિયા જે આવ્યું છે તેના વિશે તમે કાઈ કેવા માંગો છો.
હા મેં મોબાઈલ અને સોશિયલ મીડિયા વિશે થોડુંક કહેવા માંગુ છું કે આજુની સોશિયલ મીડિયા એ ખુબ જ છે અને તેના લીધે લોકો ટાઈમ ટુ ટાઈમ વર્ક કરી શકે અને અને મને તો લાગે છે કે સોશલ મીડિયા પર એ આતુ ફતુ એમ દાવ કરે છે. અને એ બેવ જ છે કે તેઓ ચોવી કલાક મોબાઈલ પર જ લાગી રહે છે અને તેના લીધે અ તેઓની આઈઝ અને તેઓનો ટાઈમ ખુબ જ ખરાબ થઈ ગયો છે. અને સોશિયલ મીડિયા ખુબ જરૂરી છે જેમકે યુટ્યુબ યુટ્યુબ ચેનલ પર હું ઘણી બધા વ્લોગ જોઉ અને બ્લોગવુ પણ છું મારે પોતે એક મિલિયન સબસ્ક્રાઈબર છે અને મને એના કારણે હુ ખૂબ જ સારું પણ લાગે છે અને સારી એવી ઇન્કમ પણ આવે છે એક સોશિયલ મીડિયા એક હ એક ઈન્કમ નું સોર્સ બની ગયું છે એવું મને લાગે છે.
હા ભાઈ તમારી વાત સાચી કારણ કે સોશિયલ મીડિયા ખૂબ પાવરફુલ બની ગયું છે અને સોશિયલ મીડિયા થી ઘણા બધા લોકોની જિંદીગી બદલી ગઈ છે કારણ કે ઘણા માટે યુટ્યુબરનેં સ્ટોરી જોઈને એ બધી કહા જોઈને બધું શું પહેલા શું થઈ ગયા જણાવ સોશયલ મીડિયાને આપણે કઈ ઉપયોગ કરીએ કે સોલ મીડિયા દ્વારા ઘણા બધા પ્રકારના જેમ આપણને ઘણા બધા પ્રકારધી માહિતી પણ મળી રહી છે અને સોશયલ મીડિયા પર આ દેશને આપડે મળી રહે છે કારણ કે આપડા જે મોબાઈલ સિસ્ટમ માં સિસ્ટમ એ પ્રકાર બધી ફીચર બધાની એપ છે જેના અંદર આપણે બીજા દેશની પણ બધી શું હાલ છેથી આપણે જોઈ શકીએ છીએ ક્યારે આપડે શેર માર્કેટ પહોંચે છે ક્યારે નીચે છે તે પણ ખબર પડી જાય છે. અને ક્યારે આપણે ગોલ્ડ લેવું ત્યારે લેવું જોઈએ ગોલ્ડ આપણે કેરેટ સોકું ઇન્વેસ્ટ કરવું આપડે બધા આપણને ઘણી બધી માહિતી મળી રહે છે કારણ કે ફોનમાં આપણે તમને ખબર જ છે કે જે ઓનલાઈન પેમેન્ટ મળી છે ઓનલાઈન જે બધી શોપિંગ એપ દ્વારા મળી છે તેના દ્વારા આપણા ઘર બેઠા ઘર બેઠા જીવન જીવી રહી છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપણે ઘર બેઠા કોઈને પણ આપે પૈસા નાખો તો ઘર બેઠા આપણે કોઈને પૈસા ના નાખ શકીએ છીએ અને કોઈ પણ પ્રકારની ખર્ચા ચૂક્યો હોય તો પણ ચૂકી શકીએ છીએ જેમ કે આપણા ઘરો લાઇટ બિલ છે પછી ગેસ બિલ છે આવા પ્રકારના ખર્ચા ચૂકવી શકીએ છીએ અને અન્ય પ્રકારના બધા નવા-નવા છે પણ આપણે ચૂકીશ છે કારણ કે જે ઓનલાઈન પેમેન્ટની સુવિધા મળી છે મોબાઈલ દ્વારા તે આપણા માટે ખૂબ સારી છે શું તમારે આ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા હશો ને તમારા ઘરને આપ ખર્ચા માટે.
હા ઓનલાઈન ની સુવિધા અમે ખુબ જ ઘણા પ્રમાણે આવે છે કેમ કે મારા ઘરે એક કૃષિ સ્ટોર છે. અને ત્યાં ખુબ જ પબ્લિક માત્રામાં આવે છે. અને અમને પેલા કેસ ની મગજમારી ખુબ જ પટીતી હતી કે કોઈને સૂટ આપવા ના એ કોઈને એક બે રૂપિયા આપવા. રહી જતા હતા, કે એક બે રૂપિયા લેવાના એટલે ધંધામાં કોર્ટની થોડા, માત્રામાં જાય પર એટલે અમે ધીરે, ધીરે ઓનલાઈન પેમેન્ટ વાપર પછ, અમે તેમાં પેમેન્ટ લેવા લાગી એટલે બેંકમાં જવું, પડતું નથી એ અમને આજુબાજુ, જવાનો ટાઈમ પણ મળતો નથી, અને તે તેના લીધે અમને બેંકમાં એક માણા કે એને લઈને પછી, પૈસા મોકલવા પડે તો આમને વિશ્વાસ પણ ન લે અમે હવે ઓનલાઈન પેમેન્ટ, ન ઇમાલ કરી
હા, ભાઈ એટલે કે આપડે તો મોુંબાઈનો જે નવી નવી બધી ફીચર્સ આવે નવા નવા આપણા ઉપયોગી અરી બધ વસ્તુ આવે છે, આપણે ઉપયોગ કરું છઈએ, કારણ કે ઘણા બધા આપણે જે વર્ક આપણે મોબાઈલ વર્ક કરી શકીએ છીએ, અને આપણે કોઈ સ્ટડી માટે કોઈ એટલે કે કોઈ એક્ઝામ તૈયારી કરી રહ્યા, જેમ કે હમણાં તમે જે આ ઓગસ્ટમાં જે પરીક્ષા આવવાની છે, એ રેવે ગ્રપ ડી ની તેની મે તૈયારી કર્યો છે, કારણ કે યુટ્યુબ પર જે ઘણા બ પ્રકારના વિડીયો મને મળી જાય છે, અને તેના સ્ટડી કરું છે, કારણ કે ગ્રુપ ડીમાં શું આપ ગડી છે, તેમાં શું રીઝનંગ મેમેટિક્સ કે પછી શું કેમેસ્ટ પછી, રસણ વિજ્ઞાન એ બધું ઘણા બધા પ્રકારનું બધું શું આખું સિલેબસમાં મળી જાય છે એલા કે જેમ કે તમને ખબર છે, કે ગૂગલ છે, તે ગૂગલ દ્વારા આપણે ઘણા બધા પ્રકારના જે બા લેંગ્વેજમાંધ અલગ પ્રકારનો આપો હોય, તો આપણે ગુજરાતી કે પી હિન્દી કે પછી ઇંગ્લિશમાં ટ્રાન્ફર કરી શકીએીએ એટલે બધ સુવિધા મળે છે, આપણે તે યુઝ કરવું જોઈએ કાર કે આવી બધી સુવિધા આપ સ્ટડી માટે કે પ્રકાર જે બધી વસ્તુની જા આપણે જા, ણ રાખવા માટે આપણે કરી શકીએ છીએ, કારણ કે આના દ્વારા આપણે ઘણા બધા પ્રકારના કાર્યો પણ કરી શકીએ છીએ, અને આ સ્ટડી માટે જો આપણે, આ પ્રકારનું કાર્ય કરશું તો આપણા માટે ખૂબ યુઝ ખુ છે કારણ ઘણા બધા લોકો મોબાઈલનો ગમે તે પ્રકારનો ઇસ્તેમાલ કર છે, અનેધી ઘના ઘરના પ્રકારના વિડીયો છે. વી જો બધ સીરીઝ, જો એ મગજમાં ખબર નકાર. બધા બા પુલો આવે છે, અનેને બધા ગ પ્રકાર ન કાર્ય કરી બે છે. તમારા ઘર બાજવા ઘણા બધા લોકો હશે નેું કે પબજી છે, ફ્રી ફાયર રમે્યા ને એ લોકો ઘણા બધા પગલા બી
હ હા, તે તમે કીધું ત હું, પણ પબજી રમવાનો ખુબ જ રસ ધરાવ છું, અને પબજી મને ખુબજ ગમે છે, હું અમુક જ ટાઈમ જેમ કે વીસ પંદર મિનિટ જ રમું છું, કે એક જ ડાયરમો છો, એટલે હું, એટલો પણ પેલો નથી, થયો પણ મારા ગામમાં અમુક જણા દિવસ રાત એક કરી દે છે, અને પબજીને કારણે ઘણી બધી સ્ટોરીઓ મૂકે કે આટલી પેલું રમ પણ એવું મ નહી, લાગે કે તેઓ કે તે પબજી રમીને પજી એ ખુબજ સારી સ્ પણ છે, કેમ કે જોના થી માડીને અન્ય લોકો ખુબજ કમાઈ, પણ રહ્યા છે, પણ તેઓ યુટ્યુબ પરથી કમાઈ રહ્યા છે, કે નહીં કે પબજી રમિને
હા, ભાઈ એ તો એ જ છે, પરંતુ તમે જે કીધું જે બધા યુટ્યુબર છે, જેમ કે જોનાથન છે સ્ઉટ ઓપી છે ભ ડાયનામો છે, કે પછી આ આઈટ પંક છે, એટલે એ લોકો એમ આ જે પબજી ી એનો સ્ોત એ છે, કે લોકો પહેથીંગ ખબ શોખ હતોું, અને પછી, આ ગેમિંગમાં એ લોકો યુટ્યુબ પર બધા વિડીયો મૂકવા લાગ્યા અને એ લોકો વ વિડીયો બધથી યુટ્યુટ્યુબ કે પછી એ લોકો માટે પહેલાથી સબસ્ક્રાઈબ નહીં, હતા પરંતુ એને આગળ જતાં એ લોકો બધું સારા રહે એમાં અને સારું આપણે ઈન્ડિયન નામ પર રોશન કર્યું હમ, પણ એ લોકો જેમ, જે બીજી એમ બધ ટુર્નામેન્ટ ચાલી હતી, તે પણ મને એને પણ જોતો હતો, કારણ કે એ લોકો તેમાં રનસઅપ થયા હતા અને રનઅસપ અને એમાં જે વિજય, થ ગોલ લાયક ટી થ જે ટીમ બદલાઈ ગયલી હતી, પરંતુ જે ના બધા ભાઈ બંધો એમાં જ હતા, એટલે કે એ ઘણા બધા યુટ્યુબરથી, આ બધી ગેમ પરથી કે ફ્રી ફાયર પરથી, એ લોકો પૈસા કમામે છે પરંતુ એ લોકો ગેમિંગ ગેમર હોય છે, પરંતુ આપણા દેશમાં ઘણા બધા પ્રકારનાવાળા નાના નાના બાળકો પણ ગેમિંગમાં બધું શીખે છે, અને આવી બધા જોઈને, એ લોકો પણ બધી જગ્યાએ જેમ, મોટી મોટી આવી ગેમિંગ માટે હ જે ટુર્નામે રમાય છે ત્યા એ લોકો જવા ઈચ્છે છે, એટલે એ લોકો અમાંથી એમાં લાગી રહેવું પડે છે, અને એમાંથી સારુંવ મગજ છે, તો પછી એ લોકોધી ફિલ્ડમાં પણ સા આગળ વધી શકે છે, અને આપણે મોબાઈલ દ્વારા ઘણા બધા પ્રકારની વિવિધ પ્રકારની નવી, નવી ટેકનોલોજી દ્વારા આપણને સારું બધું ખબર પડી જાય છે, ઘર બેઠા આપણને નવી, નવી આપણે અત્યારે ક્લાઉડ સારું રહે છે, કેટલાય ક્લાઉડમાં બધ ચોમાસ એટલે ક્યારે વરદ પડશે ક્યારે ગરમી, પડશે તે પણ ક્લાઉડ બરા ખર પડી જાય છે શ તમે મોબાઈલ કો અન્ય રીતે સારી રીતે યુઝ કરો છો બી કોઈ રીતે? માટે.
હા તમે કીધું તેમ હું- હું પણ ઘણા પ્રકારની તૈયારી કરું છું જેમ બેકનીવી ર યુટ્યુબ પર વિડીયો ઘણા પ્રકારના આવે છે અને હું જ પણ ફ બેઠું ત યુટ્યુબ પર એ બધા મે કે ઇંગ્લિશ ના ક્સ જોવા લાગ્યો. અને જેના લીધે હું ફાયદો પણ છે અને મારે કોઈ લાખ રૂપિયાની ફી પણ ભરવી પડે. મારા પરિવારને પણ ખૂબ સારા સપોર્ટ પણ આપે છે અને તેના લીધે હું યુટ્યુબ પર કે અન્ય પ્રકારનો વિડીયો ઘણા જોયા કરો છો. તમે આવા પ્રકારની યુટ્યુબ વિડીયો જોતા હશો ને?
હા, ભાઈ મે તમને પેલા કીધું મેં ગ્રુપ ડીની એક્ઝામીની તૈયારી કરી રહ્યો છે અને એના પરથી મેં આજે પણ બે એટલે કે એનસી હોય છે અને શું એના પાસે રીઝન છે બધું જાણવું છે. કારણ કે મેં અમણે તૈયારી નથી કરી પણ જે કામમાં બીજી હતો પરંતુ મને ખબર પડી કે ઓગસ્ટમાં ત મારી એક્ઝામ આવવાની છે. એટલે હમણાં હજી એ-એક મહીનો છે તો મે પ્રિપેર કરી રહ્યો છું અને યુટ્યુબ પર મને ઘણી બધી પ્રકારની માહિતી પણ મળી રહે છે અને મેં ઓનલાઈન જે ફ્લિપકાર્ટ છે ને એમેઝોન ત્યાંનો પણ મને એમ એનામાં સર્ચ કર્યું તું ગ્રુપની એવી એઝામ્પ પણ આરઆરબીની એવી મેં જોય કે એની બુક પણ અવ-અવેઈલેબલ છે અને મેં પણ હમણાં મગાવી દીધ કારણ કે હવે ત એક મહિનો બાકી રહ્યો છે અત્યાર થી જ વાંચવું જરૂરી છે. કારણ કે હું જ્યારે એક્ઝામ આપવા જાવ ત્યારે મને આવડવુ ખૂબ જરૂ જરૂરી છે. કારણ કે એક્ઝામ આપીને સારું મેં હવે એ-એ-એક્ઝામ ક્રેક કરી દે મને સારો રેવામાંને પગાર પણ મળશે અને મારા ઘરનું પણ પરિસ્થિતિ બદલાઈ જશે એટલે કે ઘણા માટે એવા લોકો હોય છે કે બધા ગરીબ રીના હોય છે તે લોકો સારી મહેનત કરીી સરકારી નોકરી પાસ કરે છે. કારણ કે મને સરકારમાં એમ તો મને સારો ઉપયોગ ગને છે પરંતુ સરકારમાં ઘણા બધા પ્રકારના એવા લોગ છે. પૈસા આપીને દરેક ઘુસી જાય છે અને એ લોકો દરેક એવા નોકરી પર લાગી જાય છે એટલે મને એ એ નહ લાગે મને સારું નઈ લાગે કારણ કે ઘણા બધા આટલી મહેનત કરે છે અને આટલું બધું કષ્ટ ને એ લોકો સારા વાંચ પી સારું પેલું કરી ને પછી એ ન બધું એના જગ્યાએ કોઈ બીજા ના પૈસા પને લાગી ગયા પછી એને શું થાય છે ફિમ એટલે મારે એજ જાણો છો તમારે શું કેવું છે આના વિશે?
હ હું પણ એવી જ કેહું છું કે હું પણ ખુબ જ મહેનત કરું છું હમણાં જ માર પરીક્ષા ન રિઝલ્ટ લું તો મને અડધા જ માર્ક ઘટિયા હતા રેલવેની એક્ઝામમાં અને એ એ એ ખુબ જરૂરી છે કે મેં વધારે થોડીક પ્રિપેરેશન કરી તો મારી જોબ કદાચ લાગી અમ-અમારી પણ બીજી જે રેલવેની એક્ઝામ આવે છે તેના માટે હું પ્રિપેર માટે યુટ્યુબ પર વિડીયો જોયા કરું અને તમે કીધું કે મા પાહે ઘણા પ્રકારની બુકો છે અને હું પણ તમે કીધું તેમ હું પણ બુક મંગાવીશ કે રેલવેની કે એક પ્રોપર તમે એમેઝોન પર કે પર તમે ફોટો કદાચ મોકલશો અને તે ખુબ જ જરૂરી છે કે એવા પ્રકારની વિડીયો કે સોશિયલ મીડિયા પણ ઘણા પ્રકારને અમને આવે પણ છે અને તે તૈયારી કરવામાં ખુ ખુબ જ મજા પણ આવે છે. ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા ભાઈ સારું હવે નવી-નવી બધી સરકારી જે બધી ભરતી પડશે તેના વિશે આગળ આપણે જઈને વાતચીત કરીશું ફોન રા.
હા.